તો ઓકે.
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં અ શું કે મ્યુઝિક કેવું, મ્યુઝિક સાંભળું તમે આજણુ?
હા-હા મને બોઅજ ગમે છે મ્યુઝિક સાંભળવાનું.
મને ભી બો ગમે છે હું તો ઈવન ઘરનું કામ હોય, કઈ ઓફિસ વર્ક કોય બધું કરતા-કરતા ભી કાનમાં છે, ને ઈયરફોન ને હેડફોન તો ચડાવેલા જ હોય છે બુમ્ઝિક સાંભળતી હોવ છું, તો જ મારું કામ પૂરું થાય બાકી થતું જ નથી. એક.
એકદમ સાચું કીધું છે મ્યુઝિક સાંભળવાથી છે, ને આપણનું મન પણ ખુબ સારખું એકદમ ખુશ-ખુશ-ખુશ હોય છે, અને એકદમ ઉદાસી હોય ને તો અ પણ સારી થેજાય છે.
હા સાચી વાત છે.
કે મ્યુઝિક છે ને માત્ર અ એ મનોરંજન માટે નથી પણ એ આપળા છે, ને મૂડને પણ એકદમ એ બનાવી દે છે જેવું આપળુ મૂડ હોય છે, ને એવું એના પર ચાલતું હોય લાગણી પર.
હમ્મ સા સાચી વાત છે, આપળા મૂડ ઉપર ચાલે છે એતો અ સેડ મૂડ હોય તો, બધા સેડ સો સાંભળવાની ઈચ્છા થાય તો પછી સેડ સોંગ સાંભળી તો રવું આવી જ એનાવું છે, હા, પછી અહ હેપી મૂડ હોય તો મસ્ત જોય ફૂલ સોંગ સાંભળવાની મજા આવે કે એકદમ આમ નાચવાનું મન થઈ જાય.
હા, એકદમ સાચી વાત છે. તેના એનાથી છે ને મન પણ હળવું થઈ જાય છે આપનું.
હા, સાચી વાત છે. મ્યુઝિક સાંભળવાથી એક આમ મનને શાંતિ પીસ મળે છે કે આપડે રિલેક્સ થઇ જાય છે.
હા, એકદમ સાચું અને મે મને પણ તમે કીધું ને કે આવા મૂડ ના હિસાબથી આપડે તો મે પણ આવું મે પણ અનુભવ્યું છે કે સારા સોંગ સાંભળો ને આપડે તો આપણનો સ્ટ્રેસ પણ બહુ ઓછો થઈ જાય છે અને મન એકદમ ખુશ થઈ જાય છે.
સાચી વાત છે. મન ખુશ થઈ જાય છે એકદમ આમ. હળવું થઇ જાય છે આપણે શાંતિ પીસ મળે છે કે ના સાંભળવું જો એલે મ્યુઝિક ગા અને મન ભી ભગવાન ના બી તો સાંભળીએ તો તો મન એકદમ આમ પ્રફુલ્લિત થઈ જ કેના આમ સર રસ ફ્રેશ થઈ જાય છે એ મોર્નિંગમાં આપડે, જયારે સવારમાં વેલા ઉઠ અને કામ કરતા કરતા ભગવાનના ગીતો ઘરમાં ચાલુ હોય હનુમાન ચાલીસા છે કે અ શ્રીનાથજી ના જે ધોડ છે તો આમ સરસ એટલી મજા આવે ને કે એટલા ફ થઈ જાય કે આખો દિવસ ખુબ સારો થાય એમ.
સાચું કીધું તમે અને ને અ, ઘણા લોકો તો જે કામના પ્રેશરમાં હોય છે કે કોઈ ભણવામાં એ લોકોને તણાવ રહેતો હોય તો એ લોકો માટે પણ, મ્યુઝિક ખુબ સારો છે, અને તમને ખબર છે મ્યુઝિક તો એક થેરેપીનું પણ કામ કરે છે. છે.
સાચી વાત છે થેરાપી થેરાપી નું કામ કર અત્યારે છે જ ને ઘણી જગ્યાએ થેરાપી સેન્ટર ચાલુ છે, તેમાં મ્યુઝિક નો ઉપયોગ થાય છે મ્યુઝિક થેરાપી ઓ લોકો લે છે. મનના સ્વાસ્થ માનસિક શાંતિ માટે.
સાચું કીધું કારણ કે એ છેને મનને શાંત કરે છે આરામ આપે છે, અને ચિંતા ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે.
હમ.
હમ અને તમે કીધું સવારે શ્રીનાથજી ના ભજન સાંભળીએ તો આવા સારા ભજન અને આવા આધમાથી ગીતો આપણે સાંભળીએ ને, તો તેનાથી છે ને દિવસની શરૂઆત એકદમ સારી થાય છે, એકદમ અ ફ્રેશ ફ્રેશ થાય છે. એકદમ ઉર્જા વાળી થાય છે.
સાચી વાત છે. ફેશર્જાથી આપડો દિવસ ફી સારું જાય છે.
હમ ખુબ સારી વાત છે, અને હા બોલો.
હા એમાં બી છે ને અ મારા મધર ઈન લો છે ને એમનું કેવું એમ છે કે, જયારે આપડે રસોઈ કરતા હોય ને ત્યારે ભગવાન ના જે ગીતો સાંભળતા સાંભળતા કે આપડે રસોઈ કરીયે ને તો, એ જમવાનું છે ને પ્રસાદ બની જાય છે.
હા એકદમ સાચું કીધું તમે આપડા મૂડ પર જે અ ચાલતું હોય ને એ જ આપડા ભોજનમાં જાય છે. આપડે ગુસ્સો કરી કરીને બનાવીએ કે કંઈક બોલતા બોલતા બનાવીએ તો એવું જ આપણા ખાવા પર પણ અસર થાય છે તો એ સમય સારા ગીતો કાતો ભજન સાંભળો તો એ ખાવા પ ખાવાનું પણ આપણું પ્રસાદ બની જાય છે સાચું કીધું આ વાત તમે
સાચી વાત છે એમનું કેવું બહુ સારું છે અને અપ્લાય કરવું જોઈએ જે અને. જો કે આપને જે સ્ત્રીઓ છે એને તો અન્નપૂર્ણ સાક્ષાત કીધી છે જે રસોઈ બનાવતી હોય એને તો ભોજન બનાવતી સમયે. ભગવાન ના ભજનો સાંભળીએ અને પછી થી ભોજન બનાવીએ તો એક પ્રસાદ જ છે આપને પ્રસાદ મળે છે.
ખુબ ખુબ સારી વાત કરી. તમે આ અને જો સંગીત આપણા છે ને વિચારો અને ભાવનાઓને પણ છેને પ્રભાવિત કરે છે જેમ તમે કીધું ને કે જેવું બ સાંભળશો એવું જ ખાવા પર ઉતરશે. તો એવું એ એવું જ છે અને સકારત્મક ગીતો આપડા આત્મવિશ્વાસ ને પણ વધારે છે.
સચી વાત છે. આત્મવિશ્વાસ ને ભી વધારે છે. કરવા જેવું છે આપડે કરવું જોઈએ ઈ તો અ એક થેરાપી છે. કે જેનાથી આપણે માનસિક શાંતિ અનુભવીએ છીએ એ. જેવા ઇમોશન હોય. એ ટાઈપ ના આપણેે ગીતો સાંભળી શકીએ છીએ અને અત્યારે તો મોબાઈલ ફોનમાં કે કેટલી બધી ગીતોની એપ્લિકેશનો છે કે આપડે જે ભાષામાં સાંભળવા હોય એ ભાષામાં મળી જાય છે. જે મૂળ પ્રમાણે સાંભળવા હોય. એ મૂડ પ્રમાણે સાંભળી શકીએ. રોમેન્ટિક છે પછી સેડ છે પછી હે પેસો ઉઠે કે કેટલા બધા ટાઈપ નામી હમ્મ. આવેલા છે એમાં ભી કોપ છોક હમ્મ.
સોંગો તો એવા હોય છે કે જે આપણી યાદો તાજી કરી દે છે એવું થતું હોય ને કે ઘણી વાર કોઈ જુ જૂના ગીતો આપણે સાંભળીએ તો આપડે કોઈ બાળપણની વાત આપણને યાદ આવે કે કઈ મિત્રો આવે. અથવા કોઈ ખાસ પ્રસંગની આપણને યાદ તાજી થઈ જાય છે. એટલે સંગીત છે ને એ લાગણી વચ્ચે એક તો ઘાટ સંબંધ બનાવે છે.
સાચી વાત છે ખાટ સંબંધ બનાવે છે. અને નાના છોકરાની અલના જે બાળપણ ઓલી રાઈમ્સ કવિતાઓ છે એ બી એક મજા ના ગીતો જ કે અત્યારે એ તો યુટ્યુબ પર કેટલી સરસ રીતે બધા અ અવેલેબલ છે કે આપણે આપણા નાનપણની કવિતા અત્યારે સાંભળી શકએ. કે એકદમ ના ના બચા દે.
હા એકદમ સાચ ચૂ કીધું તમે અને છે ને સંગીત આપણને હસાવી શકે છે. રડાવી પણ શકે છે અને કોઈ કોઈ સોંગ તો એવા હોય છે કે જેનાથી આપણને પ્રેરણા પણ મળે છે અને શાંતિ પણ આપે છે. જો મ અ હા. ખૂબ જ ઉદાસ અથવા આપણે આમ કઈ નેગેટિવિટી તી હોય તો ગીતો વારંવાર સાંભળવાની પણ આપણના ઉપર ખરાબ અસર પડે આવા ગીતો આપણે ઉલટાને આપણે સેડ હોઈએ છીએ ને પછી એવા જ ગીતો આપણે સાંભળીએ તો એનાથી પણ આપણે ખરાબ અસર આપણના પર પડે છે. તેથી આપડે છે ને જયારે સેડ હોય ને ત્યારે એકદમ મનને પ્રસન્ન રાખીને સારા સોંગ સાંભળવા જોઈએ તો એ સંગીતનું પણ આપણા પર અસર પડે પછી.
સાચી વાત છે સંગીતની બહ બધી આપણા જીવન પર અસર પડે છે. અત્યારે એવું નથ કે આ ડી જેે જેવું સાઉન્ડ પ્રૂફ તમને એવું બધું આવી ગયું છે એમાં ભી ઓલા પોપ સોંગ રેપ તો એ બધા સોંગ સારા જ થે એવું નથ નથી કેતા કે અત્યારની જનરેશન ને એ સોંગ બહુ ગમે છે પણ એ એટલા વોયલેટ અને એટલા સાઉન્ડ વાળા હોય છે ને કે એના લીધે છે ને આપણા કાન આપણું મગજ એને બી નુકસાન પોહોંચી શકે છે આ બાળક અત્યારે મેરેજની સિઝન પાર્ટી હોત ચાલુ હોય તો એટલા લાઉડલી મ્યુઝિક. વ વગાડે છે ને કે જેના લીધે પર્યાવરણ ને બી નુકસાન થાય છે મા મનુષ્યના પણ માનસિક સ્થિતિ ને નુકસાન થાય છે અને ચાઈલ્ડ ને તો બોવ બધું નુકસાન થાય છે કારણ એ એટલે એ બધું તા તા ધ્યાન રાખવું
હા કોઈને કારણ કે છે ને કોઈને એકદમ લાઉડ વાળા એવા સોંગ પસંદ હોય છે. કોઈને સ્લો સોંગ પસંદ હોય છે અ એવું બધાની ખુદ પોતપોતાની ની પસંદ પણ હોય છે અને જો સંગીતો માં પણ છે નવા જાત જાત ન હોય છે ને કે જેમ કે તમે જો શાસ્ત્રીય સંગીત હોય છે લોકસંગીત હોય છે ભજન હોય છે ફિલ્મી ગીતો ગઝલ તમે કીધું જેમ રેપ સોંગ હોય છે એવા આધુનિક સંગીત હોય છે એટલે દરેકનો મૂડ પર અલગ અલગ પ્રભાવ પડે છે અને ગુજરાતી આપણા માટે તો ગુજરાતી લો ગીતો અને ગરબા સાંભળો તો આપડે તો એકદમ ઉત્સાહથી ભરી આવીએ
સાચી વાત છે આ એમાં બી ગરબા શરીરમાં કે એક જેઠાલાલ ની દયા ની જેમ કે ચાલો રમવાનું ચાલુ કરી દઈએ ગમે ત્યા ચાલુ થઈ જાય. ગરબાથી એક અમ એનજી આવે છે એમ મમ ગમે ગમે એવા થાકેલાા હશે ને હા તો ગરબો સાંભળીને તો એ હાલો થઈ જઈ છેકે ચાલો રમી લઈએ બધો થાક ઉતરી જાય ગરબા રમી- ને
એ એકદમ સાચું સાચું કીધું તમે એટલે તો કહી શકાય ને કે સંગીત આપડા જીવનનો કેટલો મહત્વપૂર્ણ ન ભાગ છે. અને યોગ્ય સમયે યોગ્ય સંગીત સાંભળવા તે છે ને મન પણ ખુશ રહે છે તણાવ ઘટે છે અને આપણું એકાગ્રતા પણ વ ધે છે અને જીવનમાં છે ને એકદમ સકારાત્મકતા આવે છે.
એકદમ સકારાત્મક અને સારા ઉત્પન થાય છે કે માનસિક તનાવ ઓછો થાય છે જીવન માં મળે છે.
હા એકદમ સાચી વાત કીધી હવે મને તો એમ લાગે તમારી વાતો હા બોલો
નહી હવે તો મને તમારી વાત હા વાત સાંભળીને એવું લાગે છે કે સંગીત માત્ર અવાજ નથી પણ એ છે મન અને મૂડ ને ઉપર પ્રભાવિત કરવા વાળું એક શક્તિશાળી સાધન છે.
સાચી વાત છે શક્તિશાળી સા ધન સાથે અ અ ત્યારે એક અમેરિકા ન તો એક્સપેરમેન્ટ હોય છે.
હમ હમ
શાંત ફિલ્મી
ખૂબ સા ગુડવતરુ આવે પિરિમેન્ટ બી છે.
અચ્છા અચ્છા હા ચાલો તો આજે તમારી જોડે વાત કરીને મને સારું લાગ્યું. હા
હા ખુબ નવું નવું જાણવા મળ્યું ચાલો મળીએ
હા